હેલો કેમ છો. હા હું પણ મજામાં છું.
શું કરતા હતા.
તમારો અવાજ બઉુ ધીમે ધીમે આવે છે.
ધીમે આવે.
હલો.
હા બોલો.
તમારો અવાજ બહુ ધીમો ધીમો આવે છે.
હવે આવે છે.
હ હવે આવે છે. ટીના જીજી
શું કરતા હતા શું કરતા હતા.
કઈ નઈ બસ આ બેઠી હતી તમે શું કરો છો.
બસ અમે રસોની ત્યારી
અચ્છા તો તમારી રસોઈ બનાવી ગય શું બનાવી.
બસ હવે રસોઈ બનાવ ગટ્ટા નું શાક બનાવ છુ
અરે વા ગટા નુ શાક મને બહુ જ ભાવે છે ગટા નું શાક. તો આજે તમે ગટાનું શાક બનાવ્યું.
હા અમારા રાજસ્થાનમાં બહુ ગટાનું શાક બનાવે.
હા એટલે જ તો મને છે ને બહુ ગમે છે ગટાનું શાક પણ મને છે ને બનાવતા નથી આવડતું તો, તમે બતાવી શકો છ.
બઉુ સરળ હતો કોઈક એમે જદા નહી એવું.
અત્યારે તમે બતાડી શકો મને કેવી રીતે બને?
આપણે બેસન નો લોટ ને ચનાની દાલ ને હોવે.
હમ હ એ
એને શક એને એનો લોટ તૈયાર જ મળે.
હમ.
એને લઈને આપણે દહી હોવી યા છાસ હોવી, દહી યા છાસ ને. બધું એમ પલાળવાનું, કાઠો કાઠો રાખવાનું એને. નો કાંઠો રાખીને એને એવો આપણે ગોળ ગોળ એવો હોવે ને. લાંબા લાંબા થોડા એવો કરવાનું, વાલા વાલા કરવાના પાતલા પાતલા પાતલા. આા મુઠિયા બનાવેની રીતે, પેછે આપણે ગેસ ઉપર ઉપર તપેલી પાણી લઈને થોડો ગરમ કરવાનો.
ગરમ કર પાણી ઉબલે ને તો પેલાં અંદર મુઠિયા જેમ કરે ને આપણે ગટ્ટા ડાલવાનાને અંદર.
ઓહો હો સમજી ગય.
ઘડીક અડધો કલાક ઉપર રાખવાનો પછ જોઈ લેવાનું કે કચ્ચા તો નહીં હે પકે તો આપણે નીચું લેવાનું.
હા હા.
પછી આપણે ક નાના નાના ટુકડા કરવાના એના.
હોવ.
પીછો દહીંનો દહીં ના દહીં અંદર પછી બધું મસાલું આલવાનો. મરચાં અને હળદર ને પછી લસણ લસુણ તમે ખાઓ ને તમારા ઘરમે?
હવે તો ભરપુર ખાઈએ.
તો એને થોડી વાટવાની લસણનું વઘાર કરવાનું પછી દહીની દહી નુંય વઘાર કરવાનું અંદર, દહી દહીને પછી હ જો ઉબાલવાનું ઉબલી જાયને તો પછી ગટ્ટા ડાલવાનાં અંદર. હમ.
અચ્છા, હું પણ છ ને કોઈ દિવસ ટ્રાય કરીશ.
પછી હા પછી એના ઉપર, પ જાય ને તો ઉબાળો આવે ને એના ઉપર કોથમીર ઓથમીર ડાળ નાખવાની બહું સરસ
નઈ નઈ મેં ખાધું છે એ. મને બહુ ગમેલું પણ કોઈ દિવસ બનાવ્યું નથી પણ હવે તમે મને પદ્ધતિ બતાવી દીધી બનાવવાની. તો હું હવે પાકું બનાવીશ જ. અને અ તમારા રાજસ્થાનમાં તો જો ને સાંગરી છે. અ ગટ્ટા નું શાક છે, અ પછી શું કે દાળબાટી એ કેટલું મસ્ત આમ મળતું.
જો અમારા રાજસ્થાનની બહુ પ્રસિદ્ધ છે.
હ, મને બઉ જ ગમે દાલ બાટી તો. ઓહો હો.
દાલબાટી એ કે શાકને ગુંદાનું શાક છે.
હમ.
બહુ સરસ છે અમારા રાજસ્થાનમાં તો દાલ બાટી તો બહુ સરસ બહુ પ્રસિદ્ધ છે રાજસ્થની દાલબાટી
હા સાચું કીધું તમે દાલ બાટી તો રાજસ્થાની ખુબ પ્ર છે અને મેં કોઈ વાર અમારી ઘરે બનાવું પણ છું
એવું તમે નહી બનાતા કોઈ દિવસ
હા બનાવું છું મને આવડે છે દાલ બાટી બનાવતા મને બહુ જ ગમે દાલ બાાટી ચૂરમો મસ્ત કા લસન ચટણી ને અ કાંદો વાંદો નાખી ને હું ખાઉ છું મને બઉ ગમે
મૂગ અને એના હાતે મૂગની દાલ બનવાની મૂગની
હા મૂગની દાળ ને એવું છે ને એ પાંચ દાળ મિક્સ કરીને બનાવ છું.
હા પાચ દાડ મિક્સ કરી ને ભાવ તમે
હા મૂગ છે ચણા છે થોડાક ચણા દાળ હોય છે. મૂગની દાળ મુગરની દાળ આમ કરી ને પાંચ દાળ ની જ કરીને થોડું થોડું બનાવુ છું.
હા અચ્છી વાત હે અમે તો સીર્ફ ખાલી મૂગ ની દાળ બનાઈએ તો બી બહુ સરસ બને
હમ્મ.
હમ્મ.
બરાબર બાકી બીજું દાડ બાટી સાથે ચૂરમો પણ કેટ કેટલું સરસ
હા હ હા સુરમો બી બનાવી અમે તમે બનાવો અમે દાલબાટી બનાવી ને તો સુરમો તો ચોક્કસ બનાવીશ હગાથે
હા એજ તો ચૂરમાં તો કેટલું સરસ લાગે દાળ જોડે પણ ખાય તો પણ સરસ લાગે અને આમ પણ ખાય તો પણ કેટલો સરસ લાગે છે.
હા હા બહુ મજા આવે હે
હા.
હમે તો રાજસ્થાનમાં લગન હો વેને તો બી દાલ બાટી ચૂરમો તો હોવ જ ગમે
હા એ વાત તો તમારી સાચી છે હોય જું હું છે ને એક દિવસ ને થશે ને અ અ માર રાજસ્થાન તો ત્યાંનું છે ખાવાનું ત્યાંના જે લોકો આપણને વેલકમ કરે એ જોવાલાયક કોઈને એટલે લોકો પ્રેમ થી બોલે હું ત્યાં ગઈને મને લાગ્યું. નઈ કે હું કશે અ બહાર થી આવેલી છું એમના ઘર જેવું મને મને રાખી અને ખાવાનું તો શું કેવું તમને એ માલપુઆ શું કે માલપુવા જ કે ને
હા હા. માં મા માલપુવા
માલપુરા હા ઈ ઈ બનાવી ના ખવડાવી તો મને મને બહુ જ ગઈ મા એ પણ અને બીજું એ શું કેહીયને મને નામ નથી બોલાતું અ રાબોડી રાબોડી કઈ કે છે ને એનું શાક એ પણ મને બહુ જ ગમ્યું.
એ તો રાજસ્થાન ના પ્રસિદ્ધ છે. રાજસ્થાન મેં પેલું સાગી એનું જ બનાવે ને રાબ? બોડી, કેર સાંગવી, ગુંદા દાલબાટી એ રાજસ્થાનના બહુ પ્રસિદ્ધ છે.
હા નહીં. એ મને બહુ જ ગમ્યાં એ તો.
તમાર તમારે નહીં બનાવતા?
નહીં બનાવે ને, માંડા ઓછા બનાવે મારા અહીંયા ઘરે, એટલે જ તો મને ઈ બહું ભાવે.
છે. રાબોડી રાજસ્થાનમાં બહુ ખાયે અમારે.
હા બહું ખાય. સાચું કીધ
રાજસ્થાનની હોવે કેર સાંગરી, કેર સાંગરીનું બી શાગ અહ સરસ લાગે.
કેર સાંગરીનું અહ શાક પણ બહું સરસ લાગે. એ તો કેટલી મોંઘી મળે ને કેર સાંગરી?
સાતસો રૂપિયા કિલો.
હા ઈજ તો કેવું છું. બહું મોંઘી મળે કેરસાંગરી તો.
હમ્મ. સાતસો રૂપિયા કિલો તો. તમારે ત્યાં મલતી હશે, તમારે નહીં મલતે?
નહીં અમારે ત્યાં ઓછી મળે છે અહિયાં. એક એ બી હોય ને મતલબ મેં છે ને એક વ ખત કેરસાંગરી નું શાક બનાવેલું એક કપ મ મતલબ હમજો ને કેરસાંગરી લીધી, તેલ લીધું ચ જીરું, હિંગ, બધું નાખ્યું. ધાણા પાવડર નાખ્યું. અહ લીલું મરચ ચું, હળદર, ગરમ મસાલો, આમચૂર પાવડર અને નમક બધું નાખી ને અહ સાત-આઠ કલાક એને મતલબ, પેલા તો શું કર્યું કે ધોઈને સાત ત આઠ કલાક પાણીમાં મેં એને પલાળી રાખી હતી. પછી બે તણ વાર એને ઉકાળી. પછી એ બધો મસાલો કીધો ને એમાં એનો વઘાર માર્યો. અને પછી કેર સાંગરી ઉમેરી, અને એને મિક્સ કરી અને પાંચ દસ મિનિટ ધીમા તાપે એને શેકી અને સૂપ ગરમ-ગરમ રોટલી સાથે એનું શાક લાગ્યું ને. મને એટલું ગમ્યું. મને બહુ જ ગમે કેરસાંગરીનું
થોડી જાડી રોટી બનાવતા એમ જાડી રોટી બનાવીન તો બી સરસ લાગે એના ઉપર.
હા.
લસન-લસન, જીરું નાખવાનું સરસ બહુ.
હા.
મસ્ત બને. તો આપણે ગરમ પાણી મે પલાળવા, કલાક પલાળવાની તો બી સરસ બને.
હા. હા તો હું પલાળું, મેં કીધું ને. દસ પંદ્રહ મિનિટ કેર સાંગરી ને પેલા મે પલાળેલી.
હા. એ સરસ બને.
હમ્મ. બીજું બોલો.
બસ બાકી બધું
તો બધા શાક મતલબ એકદમ અહ સ્વાદિષ્ટ હોય છે.
હા. અચ્છા હવે રસોઈ રસોઈ બનાવી અમે હા
હા મતલબ એમાં તમે તમે જો હવે તો કેળ સાંગળનું શાક ખાધું ની સબ્જી ખાધી આલુ પ્યાજ ની સબ્જી બ મતલબ બટાકા ડોળી ને બનતું હોય છે એ સિમ્પલ અને કેટલું સ્વાદિષ્ટ બને છે અને પંચમેલ શાક હોય ને કે શાકભાજી અને મસાલાનું મિશ્રણ એ પણ મને બહ ભાવેલું પછી ઓલા વે મેથી ના ગટ્ટા મેથી ના ગટા હતા ને મેથી મેથીને બેસન થી બનાવે એ પણ મને બહ જ ભાવે એમ અને તમને ખબર એમના જેના ઘરે હું રોકાવેલી એ તો પાપ પડની પણ સબ્જી બનાવતા હતા મસ્ત દહીં ની ગ્રેવી બનાવીને અચ્છા
અચ્છા હા ને મેં એ પણ ખાધી હતી મને ખુબ જ ભાવેલી
નહીં નહીં સરસ બને પાપડ મેથીની સબ્જી અમારા રાજસ્થાન બી બનાવે છે
હા અને શિયાળા માં તો ઓલો બાજરાનો રોટલો અને લસ લસણની ચટણી ને
હાચી હાચી વાત
હા અને તમને ખબર છે સ્પેશયલી શિયાળામાં ઓલો હા હા અને સ્પેશ્યલી શિયાળામાં ઓલી હળદરનું શાક ખાય છે ત્યાંના લોકો એ પણ મને બહુ જ ભાવે છે
એવું શિયાળામાં મજા આવે એને ખાવાની બાજરો ભૂણીનું શાક સાંગળીનું શાક
વાને બહુ જ મજા આવે સાચું કીધું
કડી કડીને રોટલું
હમ
બહુ મજા આવે.
હા ચાલો ઠીક છે હું પણ મારી રસોઈ બનાવું તમે તો આટલી આટલી વાનગીઓનું નામ લીધું મારે તો મોઢે પાણી આવી ગયું
એવું હું આવી જજો ખાવા માટે કોઈ દિવસ
હ આવું પડશે મને કોઈ દિવસ બોલાવો તમારી ઘરે જમવા માટે ઠીક છે ચાલો મળીએે
હા જય શ્રી કૃષ્ણ